હાય, કાવ્યા. આપ પ્રોજેક્ટ આપ પ્રોજેક્ટ ભારતના તહેવારો પર છે ને?
હા તો તહેવારોની ધરતી છે. અહી દે.
સાચી વાત છે, ચાલો આપણે આ અલગ અલગ તહેવારો વિશે ચર્ચા કરીએ આપણા પ્રોજેક્ટને લગતી. સૌપથમ નવરાત્રી. ગુજરાતમાં તો આ તહેવાર ખૂબ જ ખાસ હોય છે.
હા, નવ દિવ કરે છે અને ગરબા ગાય. દાંડીયા રમે.
લોકો રંગબેરંગી ચણિયા ચોળને કેળિયા પહેરીને કેટલા સુંદર લાગતા હોય છે!
હા અને વા આખું વાતાવરણ. સંગીત અને. દિવાળી. હવે દિવાળી વિશે વાત કરીએ
હા હા
દી ખુશીનો તહેવાર લોકો પોતાના ઘરોને સાફ કરે છે અને દીવા પ્રગટાવાવે છે
અને મીઠાઈઓ બનાવે છે પરિવાર સાથે સરસ મજાનો સમય વિતાવે છે
હા આ દિવસે લોકો ભગવાન લક્ષ્મીજીની પૂજા કરે હો હોળી પણ ખૂબ મજેદાર તહેવાર
હા રંગોનો તહેવાર અને મિત્રો પરિવાર સાથે રંગથી રમવાની તો કેટલી મજા આવે
સાચી વાત છે હોળી તે પહેલા જે દુષ્ટતા પર સારા વિજયનું પ્રતીિક છે
હા મેં પણ એની વાર્તા સાંભળેલી છે અને બીજા દિવસે ધૂળેટી એ તો એનાથી પણ વધારે મજા આવે છે એમાં એકબીજાને રંગ લગાવવાની કેટલી મજા આવે છે
ત્રણ મકર સંખ્યા સંક્રાંતિ ગુજરાતમાં ઉત્તરાયણ ખૂબ જ લોકપ્રિય છે
હા અને આ દિવસે લોકો પતંગ ઉડાવે છે આકાશ રંગીન બની જાય છે
કઈ પો છેે બોલવાનો આનંદ
હા અને મારી ફેવરિટ ચિક્કી તલની ચિક્કી અને તિલના લાડુ એવી બધી મીઠાાઈઓ ખાય છે
એના પછી પછી આવે છે પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે
હા અને એ મુસ્લિમ લોકોનો તહેવાર છે અને ખૂબ જ ખાસ છે જેમાં એ લોકો નમાઝ અદા કરે છે એકબીજાને ગળે વળગીને ઈદ મુબારક કહે છે અને કેટલું આત્મીય લાગે એ એવું કહેવાથી
લોકો મીઠી સેવૈયા બનાવે છે અને મેંચેચથી આવે છે ક્રિસમસ
હા ક્રિસમસ વિશે શું કહેશો શું લખશું એના વિશે આપણેે
અ એના આ ક્રિસમસ છે એક ઈસુ ખ્રિસ્ત ના જન્મ તહેવારમાં જાય છે અને પ્રાર્થના કરે
બરાબર છે એકદમ અને પેલું અ પેલું કોણ સેન્ટા કલોઝ હા એ સેન્ટા કલોઝ આવે એને ગિફ્ટ આપે અને બહુ જ ગમે બધાને ને ગિફ્ટ મળે એ
હા સાચી વાત છે
ચતુર્ થી આપડા તહેવારો માં એ પણ તહેવાર કેહેવાય ને હા હું એજ કેતી હતી
ચતુર્થી ગણેશ ચતુર્થીમાં લોકો ભગવાન ગણેશજી
અને એની મારા ખ્યાલથી દિવસો સુધી ભક્તિપૂર્વક પૂજા થાય છે લગભગ કોઈક એક દિવસ રાખે કોઈ ત્રણ દિવસ એમ એકી દિવસ હોય છે અને મારા ખ્યાલથી મેક્સિમમ ચૌદ દિવસ હોય છે અને એ રોજે રોજ પૂજા કરવાની અને પ્રસાદ ધરાવવાનો એવું હોય છે
હા અને અંતે ગણેશજીને વિદાય આપવામાં આવે છે
હમ બરાબર છે એ સમાપન કહેવાય છે અને એ આમાં એકક્ચ્યુઅલી એવું છે કે હજી આપ આપણે બીજા ચાર તહેવારની ચાર તહેવાર વિશે હજી પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ આપણી પાસે હજી છે સમય તો આના પછી કયો તહેવાર કહી શકાય તમારો પ્રિય તહેવાર કયો છે હેલો વિન
ન બહુ એ મને એવું લાગે છે કે પશ્ચિમી દેશમાં ઉજવાતો તહેવાર છે
હા પશ્ચિમી દેશોમાં ઉજવાય છે અને એ કંઈક ભૂત પ્રયત્ન રિલેટેડ તહેવાર છે એવું મેં સાંભળેલું છે
હા ના બાળકો
એમાં મુખ્યત્વે શું કરવાનું હોય
અલગ અલગ વાત કરવા મામાંગતી હતી કે એમાં નાનાના નાના નાના બાળ ડકો ઉપળ જેટલા મોટા લોકો પણ ગલગ વેશ ધારણ કરીને એકબીજાના અને એ લોકો જઈને કઈ પણ એવું તમે તમારી પાસે ફ ટટ એવું જઈને બોલે એ પર્ટિક્યુલર એ લોકોનું હોય છે બોલવાનું કે ટ્રિકોર્ડ ટ્રીટ એવું બોલવાનું હોય છે
અચ્છા અને ટ્રીિક હોો તો શું કરે એ લોકો આપડે એવું કહીએ કે ટ્રીિક કરો તો એ લોકો આપણને ડરાવે ને
હા એવું જ હોત એ લોકો ડરાવે અને ડરાવે તો વધારે ડરાવે નહીિ એટલે ચોકલેટ આપી દેતા હશે એટલે પછી ખુશ ખુશ થઈને બુલેટ્સ મળી ગઈ
ઓ હ મજા આવે બરાબર છે
હા કઈક અલગ ટાઈપનોો તહેવાર છે
હા સાચી વાત છે અને આના પછી નો તહેવાર રક્ષાબંધન તો રક્ષાબંધન ના પણ બહુ મજા આવે રક્ષાબંધનમાં ભાઈના ઘરે જવાની મજા આવે અને ત્યાં હા હા ખાસ કરીને ભાઈ પાસેથી ગિફ્ટ મામાંગવાની બહુ મજા આવે છે
એ તહેવાર પણ બધા ખુબ જ આનંદ
તમને કયા વર્ષે તમારા ભાઈએ શું ગિફ્ટ આપી હતી
અને મારા ભાઈએ ડ્રેર ગમ્યો હતો તમને શું ગિફ્ટ મળ્યું
એ બરાબર
ર હતી
મ મને ગયા વર્ષે મારા ભાઈએ ઘડિયાલ આપી હતી તો એ ઘડિયાળ પણ મને જોઈતી તી અને એને ખબર પડી ગઈ એને મને ઘડિયાળ આપી તો
અરે વાહ એટલે એ તહેવાર ઉજવવાની કે આનંદ અને મજા જ કઈક ઓર છે
હા અને જન્માષ્ટમી વિશે શું કેવું છે તમારું જન્માષ્ટમી
જન્માષ્ટમી તહેવાર એમાં તો મટકી ફોડવાની હોય કેટલી મ મજા આવે એક વાગ્યા સુધી જાગવાનું અને સાકલ છે તમને
હા સાતમઠમના મેળાની તો મજા જ અલગ છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર બાજુ
હા
એ રમકડા બારે મહિના સ્ટોરમાં મળતા હોય તેમ છતાં પણ મેળામાં જે રમકડાં મળે એ લેવાનો આનંદ જ અલગ હોય છે અને બધા લોકો બધું અલગ અલગ ખાય પીએ સાતમ આઠમમાં અને ખૂબ અ એન્જોય
ના સ્ટોલ લાગ્યા હોય તમને એ ખબર છે ચકડોળમાં કેટલી મજા આવે મને તો ના નાનપણ યા
હા ચકડોળમાં તો મને ડર લાગતો હ ચકડોળમાં
હા લોકો ખુબ આનંદિત ખૂબ આનંદ મજા આવતી ચકડોળમાં બેસીએ પછી અ હા બધાં એવા અ કે જેમાં અલગ અલગ બેસવાની મજા આવે અને બધાં ખૂબ મજા કરે
હા સાચી વાત છે. આપણો ભારત તો વિવિધતાથી ધરાવતો દેશ છે. અને અ દરેક તહેવારનો પોતાનો અર્થ અને આનંદ છે
તહેવારોની મજા એકબીજાના પરિવાર બાનું એ એક મોટી વસ્તુ છે ને હંમેશા ખુશીથી આ બધાં
હા વિદેશમાં રહેતી મારી એક ફ્રેન્ડ છે. એ મને કે કે તમારે તમારે તો વર્ષમાં ઓછામાં ઓછા ચોવીસ તહેવારો તો આવતા જ હશે. એટલે મને કે તમે તો આખો સમય સેલિબ્રેટ કરતા હોવ એવું જ લાગે
હા જિંદગી એવી જ છે આપણે આખી જિંદગીને સેલિબ્રેટ જ કરવી જોઈએ. જીવવાની વધારે મજા આવે
સાચી વાત છે અને ખાસ કરીને આપણે નસીબદાર છીએ કે ભારત જેવા દેશમાં આપણો જન્મ થયો છે કે જ્યાં આટલા બધા તહેવારો છે આટલી બધી વિવિધ તા છે હા મને લાગે છે કે આપણો પ્રોજેક્ટ બહુ સરસ મળશે બનશે
હા સાચી વાત છે મને પણ આશ સા છે ચોક્ક્સ બનશે
સારું ચલ તો આપણે એ ચાલુ કરીએ. હું અત્યારે અમ ફોન મુકું છું. હહ ને આવજે
ચોક્કસ ચોક્કસ આવજો